હલો.
હા કેમ છો? હલો. હલો
હલો
હા અવાજ આવતો છે.
આવે છે આવે છે.
હા બોલો કેમ છો.
મજામાં.
હા અમે બધા પણ મજામાં બાકી શું ચાલી રહ્યું છે.
બસ શાંતિ છે.
અચ્છા. કેવી તમારે ત્યાં ઘરમે કેવી પડ. ક વરસાદ જેવું કઈક છે મોસમ.
આજે તો એટલું બધું ખાસ. નથી.
અચ્છા. અમારે તો અહં સખત ગરમી. હા હા બોલો.
આજે થોડો થોડો તડકો છે થોડો છાંયો. છે એવી રીતે વાતાવરણ પલટો છે.
અચ્છા અચ્છા અમારે ત્યાં પણ. એવું જ હત તો સેમ આટલા દિવસ. ી તો સખત ગરમી હતી પણ કાલે રાત્રે અમારે ત્યાં વરસાદ થયો.
અચ્છા.
અચ્છા ત કઈ. ફાયદો નથી થયો છે ઉલટાનીી. વધારે ગરમી વધતી ગઈ છે.
સેમ અહીયા પણ એવું જ છે.
હમ બીજું પતાડો છોકરાઓ બધા ક મજામાં. હમ તો આ ગરમી ના કારણે કઈ કામ કેટલું બધાનું. નુકસાનલે આપણી તબિયતમાં પણ કેટલી ફેર પડી જાય. એ ન.
હમ.
હમ. ઘરે પણ તો બધા બીમાર પડી ગયા હ અચાનક આટલી ગરમી અને ઠંડી કઈ સમજ જ નથી પડતી વાતાવરણનું તો.
અરે અમારે ત્યાં તો ખબર નહ રાત. વાવાઝોડું આવ્યું હતું.
હા ઈશ ને તો તમારે ત્યાં વાવાઝોડું આવું અરે ત્યાં વરસાદ આવી ગયો. હમ એટલે એમ મોસમ નું કઈ ખબર જ નથી. પ્રતીિક. ક્યાં શું થાય છે ક્યાં નહીિ આમને.
હમ.
હમ. આ બધું આમ તમને નથી કે આ બધું ગ્લોબલ વોર્મિંગના કારણે થાય છે.
હા હોય શકે. હમ બસ કઈ નહી. શું ચાલે તમારે?
અમારે કઈ નઈ, બસ આ ઘરના કામકાજ ચાલી રહ્યા છે.
હમ.
બોલો
બસ સાર આ જોો.
હેલો. હા બી હજુ બતાડો.
બીજું જમ્યા?
જમેી લીધું. તમે
હા.
હમ. શું બનાવેલું પછી જમવામાં આટલી ગરમીમાં તો રસવાડામાં જવાનું પણ નથી ગમતું.
હમ બરોબર છે પણ શું કરે હવે આપડે લેડીઝ લોકોનું કામ જ એ છે.
હા એ તો છે આપડે લેડીઝ લોકો ને ક્યાં છુટકારો મળે, ભલે ગરમી હોય, ઠંડી હોય હોય કે ગમે તે પડતું હોય. આપણે આપણું જમવાનું આપણું ફરજ તો નિભાવી જ પડે.
હમ. ગમે એટલા થાકી ગયા હોય, ગમે એટલા થાકી ગયા હોય કે બીમાર હોય. પ્રાયોરિટી ઘરને જ આપવા પડે.
સાચી વાત કીધી તમે એકદમ સો ટકા ખરી વાત કીધી. ગમે તે થય હોય આપણે આપડી જ જવાબદારીઓ નિભાવવી જ પડે.
હમ.
હમ. અને છતાં શું હોય? શું કરો છો ઘરમાં? એક હાઉસ વાઈફ ને જ સાંભળવાવા મળતું હોય છે.
હમ્મ. બરોબર, ઘરે બેસી ને કરો
એવું જ ચાલતું રહે છે, ઘરમાં છોકરાઓ જોઈ જોઈએ છીએ, જમવાનું, ઘરનું બધું કામકાજ, મમ્મી, પપ્પા આપડે બધાને જ જોતા હોઈએ છીએ. આપણા માટે તો આપણા સમય જ નથ મળતો હતો.
હમ્મ. બરોબર છે. શું તબિયત ખરાબ થઈ ગઈ?
સોરી. બીજું બતાવે.
બસ કઈ નઈ.
હમ તો હવે સ્કૂલો તો ખુલી ગઈ હશે નઈ, કે ચાલુ ખુલવાની બાક
હા હજુ બાકી છે, અમારે આ સાઈડ હજી હજુ નથી ખોઈલી.
અચ્છા અમારે પણ બાકી છે, અમારે બે દિવસમાં ખુલી જશે, તો બસ હવે અ છોકરાઓના બુક્સ લાવો છો ને ચોપડા લાવો
અરે બો કંટાળો બધાને બુક્સ કવરને બધું કરવાનું. એ તો એક્સ્ટ્રા કામ છે.
હા એજ તો એ કામ પણ આપણને કરવાનું ઘરથી કામ કામ કરીને પછી, એ એનું કામ પતાવાનું પછી.
એ જ ને.
હમ્મ તો આપડું કામ તો ચાલતું જ હોય છે.
હમ્મ.
બીજું બતાડો બીજું કેમ છે, ત્યાં?
બસ ચાલે છે.
તો બતાડો તમારી ત્યાં
હમ્મ મને એ જ તો એવું જ છે, બધા લેડીઝ લોકો ને પણ ફ્રી થઈ ને બેસે પણ, મનેજ ખબર નહી આખો દિવસ ફ્રી જ નહી થવાતું.
કેમ નથી થવાત શું કરો છો? તમે આખો દિવસ ઘરમાં.
બસ ફોન જોડે છોકરાઓને રમાડીએ. ટાઈમ ખબર નહી ક્યાં જતો રેય. ઘરનુ કામ
એ વાત તો‌ તમે ખરે કીધી સવારે ઉઠીએ ત્યારે ગર થોડું ઘણું કામ કરીએ પછી છોકરાઓને જમાડીએ, નવડાવીએ, સુવડાવીએ બપોર થઈ જાય પછી આપણેે પણ થોડોક રેસ્ટ કરી લઈએ. અ પાછી સાંજ પડી જાય, સાંજ પડે કે પાછો ચા પાણી નાસ્તો છોકરાઓને દૂધ પીવડાવો. ગ ઈ કરો રમાડવા લઈ જાય એમને.
હમ્મ ખબર નઇ ટાઈમ જ નથી. રેતો હમણાં જ
હા. સાચી વાત કીધી, મારી જોડે પણ એવું જ થાય છે. સવાથી સાંજ
હા બસ એજ રીપીટ રોજે એકનું એક.
હમ્મ સારી વાત મતલબ કઈ નવું છે જ નથી આવું લાગે છે. ઈ ઈ ઈ જ બસ.
હા.
હ નવું
નવા માટે જઈએ ને કઈ કશે બહાર જઈએ ને છત છતાં પણ એમ થાય છે. ઘરે જ જતા રહીએ ત્યારે શાંતિ થાય અને ઘરે હોઈએ તો આજ રિપીટ છે હ.
બ્રેક આપું બહાર જતી રેવું બહાર જઈએ તો આઉ થાય ના રે ભાઈ મને તો ઘરે મોકલો. ઘરે ભલી હું તો એટલા પણ ‍આપમાં આપણને જ
એટલે આપડે રૂટીનમાં ટેવાય ગયેલા છે. રોજના બહાર ન કશું મળે ને તો પણ એમ થાય ઘર ઘર જ યાદ આવે.
સાચી વટ કરી તમે. હમ્મ તો તમે આ વેકેશન માં કશે ફરવાનું કયા
આ વેકેશનમાં તો મેરેજ અટેન્ડ કર્યા ને બસ એમાં જ ટાઈમ જતો રહ્યો.
હ.
મેરેજ માંથી આવીને બીમાર પડી ગયા મેરેજ હતા કાકા ના છોકરી
હમ હમ હા હ અચ્છા તો તમે ખાસી મજા કરી મેરેજમાં
હા મા ફેમિલી ત્યારે ભેગા થઈએ બધા એટલે મજા જાવે.
હા એ તો છે હવે લગ પ્રસંગોમાં જ આપણા કઝિન હોય કે ભલે આપડા બીજા રિલેટિવસ હોય એ આપણને મળતા હોય.
હા ખાસા ટાઈમે બધા ભેગા થઈએ એટલે મજા આવે.
હા એ વાતો ખરી. તમારી સાચું કીધુ
હમ મેરેજ પ્રસંગ એવું કઈ હોય એટલે આપણને દૂર દૂર ના બધા ભેગાં થાય અલગ અલગ એ
હમ મજા આવે સાચું કીધું વાત તો તમે ખરી વાત કરી ના પડે બરોબર હમ અને આ તો દિવસ હોય છે ને કે જે આપણે બધાને હળી મળી શકીએ બધા જૂના આપડા અ રિલેટિવસ હોય ભલે મિત્રો હોય કે ગમે તે હોય એની જોડે આપણે સમય પસાર કરીએ.
હમ બરોબર છે પણ ક્યાં ટાઈમ જતો રહેે ખબર ના પડે ફટાફટ ત્યારે તો દિવસો જતા તા
હા એજ ને. સાચી કોઈની જોડે આપડે હોય ને ત્યારે ક્યાં સમય વીતી જાય
ખબર નથી પડતી બરોબર છે.
અને આમ કેટલું ધીમું લાગે ને.
હ આખો દિવસ કાઢવો બોર. થઈ જાય. પણ આમ બધા જોડે હોય એટલે મજા આવી જાય.
ફટાફટ પસાર થાય ત્યારે આપડે વિચારીએ કે થોડું કામ ધીરે ચાલે તો
હા એન્જોય કરીએ ને હજુ વધારે ટાઈમ મળે. તો સારું એવું લાગે.
હં એવું લાગે સાચી વાત કીધી તમે.
હમ.
બીજું કઈ નહી બીજી વાર કોઈ ના લગ્ન થાય ત્યારે જોજો અને મળજો બીજું તો શું કરી શકીએ આપડે.
બરાબર છે એના માટે વેઇટ કરવો પડે.
એ તો છે હવે ને આપડા લગન થઈ ગયા પછી એવું જ ચાલતું હોય આપે આપણા કઝીનો જોડે મળવા માટે પણ આપણે કોઈ પ્રસંગ નો વેટ કરવો પડે.
હમ બરોબર છે.
હા નહી તો પેલા તો કેમ મજા હતી ગમે ત ગમે તેને મળ તા હતા આપડે હમ.
હવે રોજ ન રોટ એવું થઈ ગયું છોકરા સ્કૂલ હોય એટલે લોકોને રોજના જે રૂટીનમાં જ ટાઈમ નથી.
હમ્મ. અને આપણેે પણ છે ને આદમ વ્યસ્ત થઈ ગયા છે આપણી લાઈફમાં.
હમ બરોબર છે.
હા કે આપણને પણ નથી મળતો ટાઈમ.
હમ.
હમ ચાલો ફરી. કોઈ વાર યાદ કરજો અને આ ટાઈમ પછી વાતચીત કરી થોડું સારું લાગ્યું મને પણ.
હા મને પણ સારું લાગ્યું.
હા. તો ચાલો મળીએે. પછી વાત કરી હવે થોડું કામ પતાઈ લેઉ હું પણ.
ભલે ત્યારે આવજો બાય હા-હા હા હા હા મળીએે બાય બાય